હલો
હલો
હા કોલ કટ થઈ ગયો હતો
ત્યાં કટ કર્યો કટ ના થાય
મેં કટ કર્યો ની હું તો વાત કરતી હતી બોલ્યા ખોરો એકલી જ
ઓકે ઓકે શુભમ નો કોલ આવે તો શુભમ પૂછતો તો માર એડમિશન કરું છે ત હેલ્પ કરોને એમ એડમિશન કરાવું છે મારે એમ કે.
હા તું થઈ જશે ને.
એ તો મેં થઇ જશે મંડે આવજ એમ તોમ કે હા. પછી મેં આના લીધે બી વાત કરી મેં કીધું આવું આવી. પદ્ધતિતિ છે વાત કરો અને પૈસા કમાવો તો એ બી કતો મેં બી ડઉલોન કરું અને પછી વાત કરશું આપડે મેં કીધું બધા ફ્રેન્ડને ડાઉલોડ કરાવો ને એની જોડે વાત કરીએર તો કે હા હા.
જોઈએ ને વાત સેને
એ પૂછતો હતો મે ન રિઝલ્ટ કેમ આટલો સ્લો થઈ ગયો તારી હરોળમાં આવી ગઈ તું વાંચવા નથી આપને એને લાગે મને ખીચવાતો હતા મેં કીધું હું શું કરુ મેં થોડી ના અલણ હલો
કેમ તે બતાવું છું એને
મેં મોકલ્યો હતો એનું તો તારા માર્ક્સ જોયા ત એમ કે એ મેકા લો ઓછા આપરે
બહુ સારું ચા આખા ગામની વે
અરે આખેમ ને થોડું ફ્રેન્ડ સર્કલમાં જ મોકલ કાલે શુભમ ને અ સ્નેહને જ મોકલે બીજે કઈ
મને પૂછા વગર ગમે ત્યાં મોકલ મોકલ કરે છે.
તને શું પૂછવાનું.
મનસે પૂછવાનું એટલે મારું રિઝલ્ટ માને પૂછવાનું.
હા તો ગમે તેને થોડી મોક
હમ્મ
જેને જોતો હતો જેને ફ્રેડ લોકો હતા જોવા માંગતા હતા ફસ્તા હતા એ લોકોને જ મોકલે છે.
અચ્છા કોન કોન હતા
હમ્મ
કોણ કોણ હતા.
શુભમ હતો એકલો શુભને મોકલ્યો અને સ્નેહાને મોકલ બીજા કોને મોકલવાનુ બે નેજ મોકલી છ.
બહુ સારું
હ. તે કોને કોને મોકલ
મે કોઈ ને નથી મોકલ્યું તારા સિવાય
કેમ
એમ જ મને નહીં ગમે
ઓકે ઓકે કાલે આયો તો ને તો નય આવે ત્યાં મે તો દમણ આયા
સારું ને આયવો તો તો
તો તું તો નહી આવે
મે લૂ કામ આવ
કેમ સર
વરસાદ પડતો હતો તમે લોકો ગાડી લઈને આવે હું ચાલી ચાલીને કઈ રીતે આવવાની હશે.
એકટીવા માં વરસાદ માં એકટીવા લ‌ઈ ને આવું.
બસું થ
શું
એક્ચુઅલી એને જોવા
શું બોલે છે
વરસાદ માં રેનકોટ પેરી જવાય ને
રેનકોટ નથી મારા જોડે.
તો છતરી તો છે ને
હા છે ને એ બધું મારથી ના થાય તમે. ઉપર પાવર વાળા ને તમે કરી શકી એ
તને તો બિક લાગે
બ હા બસ ખુશ.
બસ
બહુ બધું
સોમવારે જે વર્ષાદ બના સાથે
એનું શું થયું હય શું કરતો હતો સુવમ
શુંભમ બી એડ કરતો નથી.
તો એ ઓલપી થોડી મૂકવાના બે થડી કેમ
બીડ છોડું પછી સાઈડ જોબ શોધું છે. સારી જોબ પણ લઈ જાય તો
અરે પણ એ ઓલું બેંકમાં જતો હતો ને
એ તો જતો જ હશે બસ બીજું કોઈ સારું શોધ
નહી ઇકો પણ ચલાવે છે.
એ તો ટાઈમ મળ ત્યારે જ આખો દિવીખો જવાનો
ચલાય શકે છે ને સ્ટેશન પર ઉભો રહી જાય તો
નહી એવું બધું કોણ
હા અરે બહુ જાય છે એમાંથી બહુ પૈસા મળે છે ઇકો વાળા ને ઈકો ચલાવે લોકોને એક વાર ભાડું મારશે ને તો ન અહીંયાથી મુંબઈ સુધી જવાનું હોય યા તો ફિર આ બાજુ ગુજરાત બાજુ જવાનું હોય ને તો હે ને એક વાર માં એ લોકો ને એટલા બે હજાર જેવા તો મળી જાય.
હા
હા એ તો કરવુ પડે
પછી ગાડી ગોતા નઈ ના હોય એનો ખર્ચો આવે તો
અનેની ગાડી
ઈન્ટેશ કેટલો આવે ખબર ગાડી ને ગાડી નું મેન્ટેન્સ આવે ત્યારે કેટલો આવે ખબર.
એટલે શું હોય.
મેન્ટેસ ગાડી ખચો માંગે રોજ ખાલી સીએનજી થી જ ના ચાલ્યા કરે. કોઈ વાર સર્વિસ બી જુએ ગાડી ને
હા તો એતો મહિ મહિનામાં એક વાર થઇ જાય ને.
હ એનામાં પંદર થી વીસ હજાર નો તો સર્વિસ થાય તો એ કમાતો કેટલો હશે.
હમ્મ એ પણ છે. પણ એની પાસે તો પોતાની ઈકો છે ને એતો કેતો હતો.
હા પોતાની જ છે પણ સર્વિસ તો કરાવવી પડે પોતાની હોય કે કોઈ બીજાની હોય.
હા એ પણ છે ને એના પપા. શું કરતા હતા બેંકમાં.
બેંક મળશે.
શું કરતા હતા હમણાં નથી કરતા ને એના ડેડી ની જગ્યા પર લાગ્યો ને.
ખબર નહિ મેં પૂછ્યું નથી હા પેલા એ કેતું તો મેં મારી ડેડી ની જગ્યા પર લાગ્યો છું એમ.
પણ કરતો શું હતો.
અવાજ નથી આવતો.
હલો.
હલો.
હલો. તું બોલે છે ખબર નઈ.
હલો.
હા.
સાહેબ લોકોને હેલ્પ કરતો હતો બેંકમાં.
એટલે ખોલું ચોપરા જેવું હોય એ.
ખબર નહી હા. એ હશે બધાનું ફોર્મ ભરીને આપવાનુંને આમ.
શું કે એને પટ્ટાવાળા કેવું કઈ કેતા છે ને.
હા અંદર છે.
એ પણ સારું છે એમાં કેટલા મળતા હશે એને.
ખબર નહી કેટલા મળા.
સારા મળતા હશે એમાં પણ.
હશે જે હોય એ.
એમાં દોડવું પડે પણ.
એટલે તો વલસાડ વલસાડથી સાથે આવાનું. શુ આપી જવાનું ઉમરગામ જવાનું ગમે તે બેંકમાં મોકલી આપે કાગળ લઈ. એમની પ્રોસેસ.
બેંક નું કામ હોય તો પણ. કોઈ કસ્ટમર નું કોઈ લોચા આવે તો પણ. એ લોકો જ જાય છે.
હેરાન તો થાવું પડે, પર પગાર સારો હોય તો ચાલે જાય.
પગાર બરોબર નહીં એતો મારા ખ્યાલથી.
એટલે છોડી મૂક્યો.
હમ.
તો પણ એ એણે કોમ્પ્યુટર તો શીખ્યું છે ને.
હા મારા ખ્યાલથી કોમ્પ્યુટર ક્લાસ તો કરેલા છે આણે.
તો પછી કઈ એમાં લાગી જવો જોઈ ને સારી જગ્યામાં. એના ડેડી આટલા વર્ષથી ત્યાં કામ કરતા હતા.
એ કમ્પ્યુટર કરેલું છે.
હા.
તો લાગી જ ચો તો.
હે.
તને જોબ મળી.
પણ હું ગઈ જ નહીિ તો ત્યાં તો એના ડેડી કરતા હતા ને.
હા પ છે.
એને આવી રીતે છોડી મૂક અગર એના ડેડી રિટાયર થયેલા હોત ને તો, એને રિટાયર જ થયા છેને
ખબર નહી હો.
તો એને પેન્શન મળતી હશે. બાકી એના ડેડીના જગ્યા પર ડાયરેક્ટ રહેશે તો ખબર નહી.
ખબર ન કેવી રીતે જા.
સ તો કેહેતા હતા, હમણાં છે, નેમે એના ક્લાસ. બંધ થવાના છે કેમ કે કોલેજ ચાર વર્ષની થઈ ગઈ એટલે.
ખબર નહીં આવે બ ભનાશે તો
એવું કહેતા હતા પછી ખબર નહ પણ હમણાં તો અ ફીઝ એવું ભરવા માટે કીધું છે સેમ વન વાળા ને તો ચાલુ હશે ક્લાસ.
એ ક્લાસ બંધ કરશો તો પછી બીજો કોણ છે નેીતમાં આટલામાં એ ભલસાડ બીટલાસ ન અ તો
હા, પર જોુઓ ને ચાર વર્ષની, કોલેજ ક્યારે કરી આપડા પછી કરી
હા, આપણા પાસે જ કાય
એક વર્ષ, પછી કરી
યસ.
તો જે હણા હમણાં જેને ટી વાય ક્લિયર કર્યું હશે
હમ.
તે લોકો તો, નહી જવાના હશે ને
નહી.
ફોર સેમ મતલબ અહીં ફોર ઈયરમાં
નહી એ લોકોને નહી, જવાનાશે
હા, એટલે એ લોકોનું હશે, એ લોકો ના માટે અમે એના પછી, બંધ થઈ જશે કદાચ
હા, હોય શકે ખબર નહ, હવે કોણ કેવું કરે છે.
હમ
હા
હ
સાહેબ ન ફોન આવ્યો છે, મારામાં પણ વલસાડ જવાનું છે, મેડમ ન લોકો ન કોમલ મેડમ ને મેઘના મેડમને એ લોકોનું એલજી અકાઉન્ટ ઓપન છે. અસમાં કન્વર્ટ કરવાનું છે, પછી એ લોકો સાથે ત્યારે એ લોકો હેલ્પ માંગે છે, હેલ્પ કરીને એ લોકોમ્પ્ટ કરી કીધું વાંધો નહી કરી